હ હમ
તો હવે શું ક વાત કરીઈએ
કઈ ભી બોલ
હમ્મ સિલેક્ટ કરે એમ કેમ ટોપિક કોઈ પણ
રા બહ ક્રોવર્શયલ ટોપિક હોય છે
હોય છે અને
આમાં મારું બોલવા જ આમાં મારું બોલવા લાયક કઈ છે નહી આ પણ
હ હા મતલબ એમ ફતુ છેક ફતુ તો નથી પણ એમ છે હવે જે રીતે પૈસા મળલા છે એ બુ થઇ ગયું
હા એ તો છે પણ પેું આવું
હા તેમાં આજે એટલી કંટ્રોવેરસલ વાત કરી છે ને બધી ગોડ વાળી લને વાત બેહી જ એથી બી ને અમુક વાર મતલબ એટલું પોલિટિક્સને માનીને જેટલું બી મતલબ ના કે લઈ ને બધી વસ્તુ વાત કરી સોક પર તમે
તેમાં એમાં મારું મોટાપાપા નો છોકરો કરતો તો કોઈ મતલબ નાની છોકરા જેવું આપણા જેવુંય ને તો એને એના બીવડાવે મતલબ કઈ રીતે હ હો ઓલા હય નહી તારી મમ્મી ન હતી કે વિડયો તો કે હું ભુવો છું ને હું કઉું ને એ સાચું જ પડે હું તમારી વિશે જે કઈશ એ સાચું જ પડે છોકરા ને તો એવું બિડાવે ને
હા એક વાર મેં બી એવું કર્યું ખબર ન કોણ હતું એટલે મતલબ ટીચર બનીને વાત કરી લ મે
પછી કોઈ છોકરી છોકરી હોય ને રા કે નહી તો
હા હા એવું કરતા હોતા હે બહ બ હ પેલા એ બધા એવા જ મતલબ છોકરા લોકો એવા જ હોય મોસ્ટલી લોકો એવા જ મતલબ પેલા પૂછી લે પછી બોય કેમ મેલ કે એટલે પૂછી લે વિડિયો કોન મતલબ કુછ ભી મતલબ એમાં એમાં એક વાર બહુ પાર થયેલું હ મે મતલબ ખબર નહ કોઈ બધું મતલબ અત્યારે સ્ટાર્ટિંગમાં એકદમ ચાલુ જ કર્યું બહુ ખબર બી ની હુતી. તમે ફોન કર્યો અને કોઈ છોકરી જ ઉંચકેલો ને એટલી છોકરી ઇન્સિક્યોર ને એટલી આમ ડરે લાઈક બો એમ લાઈક ઓવર પ્રોટેક્ટ કરેલી મતલબ એના પેરેન્ટ એટલે એમ કહીને બહુ એમ ડર એમ બધી જ વસ્તુથી એમ એકાદા કઈ પચીસ વર્ષનીતી હ મેં લીધ એની સાથેને એક કલાક લગી વાત મે કરેલો ડાયરેક્ટ લિમિટ પતી ગ હે મતલબ લાઈક એપ એટલે ડાયરેક્ટટ થલે એમ પછીટ કલાક લાગીને વાત કરે લાઈક એ બધું કે હે એટલે મેં લાઈક મેં જાણી ગય વાત કર્યું ને તેના પછી મને ખબર પડી જ ઈન્ટ્રોવેર્ટ છે હે એટલે મે એને કીધું કે તું ઈન્ટ્રોવેર્ટ છે મે એમ તેમ કીધું હે હા તમને કેવી રીતના ખબર કે મને બધું ખબર એમનેમે લાગ્યા કે જ ને પછી પછી મતલબ બધું બોલવા લાગે મતલબ ડર લાગે મતલબ મેરેજ બી નહી કરવાની જોબ બી ન એની કે ને એને જોબ બી નહી કરાવે એવું ટાઈપ ન બધું હતું બધું બો એટલે સ્ટોરીઓથી
તો એ એના ઘરવાળા એ આ એપ ઉપર કેમ કામ કરવા દીધું
એતો એમ તો કીધેલ થોડું હશે જ
યાર આમાં બોલાય નઈ નઈ તો કંઈ બોલાય જાત મારા મોઢામાંથી
હા ની પણ મતલબ આમાં તો ઓનલાઈન છે કે ની એટલે એમ પેલું જોબની વાત કરુ નોકરી લાઈક્સ ફિઝિકલ લાઈ એટલે કેમ આ તો ઓનલાઈન કે ની એટલે આ તો પાર્ટ ટાઈમ જેવુ એટલે આમાં કંઈ જેમ કરે બેસીને થઈ જાય એમ
હમ્મ, હમ્મ.
એટલે લાઈક એમ બો એટલે લાઈક એવુ કંઈ ની એમ જરાક એમ ફ્રી ને એને પાસે ને સિંગિંગ નો બો શોખ ઉતો હે તો મેં એને કીધું કે તું એક પેજ બનાવ તેમાં તારે મોડું મોડું ખાલી સિંગ જ કરવાનું તારે મે એનેપછી મારી યુટ્યુબ ચેનલનું ભી કીધું એમ એ રીતે બો લાંબી વાત એ રીતે લા લિટરલી એક કલાક સુધી વાત કરેલી મે મેં પછી મોડુ દુઃખી ગ્યુ માર મોબાઈલ પછ એટલો ગરમ થગ્લો ને
તથી તુ ઓછે ભૂલણ ના
હા એવું જ યાર બોલાઈ ગ્યુ મારાથી ઘણું બોલાઈ જ ની પણ એટલે એને જરૂર હતી જરા કે એટલે જેટલું સમજાવી શકે તેટલું સમજાવ્યું મે એને પછી હવે એ જાને હવે
એને તારા જેવા બીજા ચાર સમજાવશે
હ કરેક મતલબ ની ની એને પછી કેવું થયું ખબર એને એમ કે આપદે ધારેકે આપણે કોઈ બી રેન્ડમ પર્સન હાતે વાત કરીએ તો એને એમ કે સામે સર બેસેલા હોઈ ને એ બોલે પોતે એમ તો એ લસે ને વીસ મિનિટ લગી એમ પેલા દસ મીન્સ કે એ બોલ્યા જ કરયુ એમ પોતેજ એમ જે ટોપિક આપેલો હોય તેના વિશે પોતે જ બોલ્યા કરે મેં તો કઈ બોલુ જ ની મે કીધું આ હુ મારે બોલવાની પડશે એમ એવું એટલે એને તો એમ જ કે સામે કોઈ સવાલ પૂછેસે ને એ ચેક કરતો હશે એટલે પોતે જ વીસ મિટ લાગીને બોલો પછી ફોન કરી ને કટ કરી ને મૂકી દી એવું કરતી હતી
આટલા બધા એ મને આટલા માટે કોલ કર્યાને તો શામે થી કોઈ બોલે જ નને એમ સામે વાળા ફોન ચાલુ કરીને મૂકી દેતા હશે
કાપી દેતા બી હોય ને
હમ ની હા એટલે હોવે હવે
તું એમ કે બીજું શું બનાવ્યુ આજે તમારી ઘરે
યાર અત્યારે જ તો કે ખાવાવામાં મજા નઈ આવે મમ્મી પપ્પા લોકો અગયારસ કરી હતી
શું
અરે મમ્મી પપ્પા એ અગિયારસ કરી હતી તો અમમે લોકોને કીધું તમારે બહાર થી જે લાઈને ખાવ હોય એ ખાઈ લેજો
ઓકે
તો મજા ના આવે બપોરે પણ મારી મમ્મી એ શું બણાવ્યું હતું બટેકાનું જ જે ઓલું ફરાળી શાક આવે ને સુકી ભાજી એ અને કોઈ ફરળી લોટની પૂરી આવે એ અને મોરયા ની ખીર આજે આખો દિવસ કઈ જ ખાવાની મજા નઈ આવી એક પીસ
હ મારી તો બહુ મેં તો એટલે બોલી વસ્તુ એકદમ મારે તોક ફિક્સે જ હવારે લાઈક ઈડા ખામ પછી રાઈસ પછી સાંજે સોયાબીન કે પછી લાઈક બપોરે કોઈ વાર મતલબ શાક ખાઈ લેમ દાળ ને એવું બનાવેલો હોય તો મુરસી શાકભાજી માં તમે કોઈ ખામ જ ની ખાધ. કોઈ એક જ ખામ લાઈક શીમલા મરચા ખામ પછી મેથીની ભાજીમાં બધી પછી ખામ પણ એમ અમુક ઓછી ખામ નહી અમુક વધારે ભાવે. બસ એટલે જ પછી લાઈક સબ્જી એટલ લઈક શાકભાજીમાં તો બહુ જ ઓછું એકદમ જ ખાલી ત્રન ચા વસ્તુ બીજું કઈ બી ની ખામ શાકભાજીમાં.
આજનો આજનો તારો સ્ક્રીન ટાઈમ કેટલોય તારો એવરેજ સ્ક્રીન ટાઈમ નમસ.
જોવ છ સાત કલાક તો થઈ જાય.
યાર આજનો મારો દસ કલાક પૂરા.
હવે આ તો દસ કલાક કે કે જયારે મે છે ને આમ ટેન્થ નું વેકેશન પડેલું ને ત્યારે મે મતલબ બધું મતલબ વોચ મતલબ એક વીક આખું લિસ્ટ જ બનાવી કર લુ મે કઈ કઈ મુવી જોવા, સિરીઝ જોવાનું જેવું પૈડું ને લાઇ એક્ઝામ પતિ ને એટલે ચાલુ કર ડેલી અગીયાર કલાક ને વોચ ટાઈમ મારો વિચાર કર ડેલી નો ટાઈમ. આખો દિવસ મુવી જ જોયા કરું મૂવી સિરીઝ જેટલું ઉઠું ને બધું બતાય ગ
એવું તો મારા આખું લિસ્ટ બાક પડ્યું હતું, સ્ટ્રેન્જરની લાસ્ટ સીઝન બી નઈ
મેં તો જ મેં તો સ્ટા્ટ જ નહી કરી એ તો મને અહી બી ની ખબર એનું સિંગુ સિંગ તો
પણ તે પહેલાથી નહી જોયું ને એટલે.
ટાયમ ની
એ તો લાસ્ટ સિઝન તો કોઈ બી જોવે જ.
હમ્મ, હા એટલે ચાલુ કરી દીધું જો જ કર. એટલે બવ સીરીઝ એક મતલબ જુદા એમી ચાલુ ગેલું ને મુવી ને સીરીઝ તમે છોડી દીધી કોઈ એક જ જોમ ખાલી ઇન્ટરેસ્ટિંગ એમ લાગેને તે જ જોમ.
મેં આજે બપોરે આખું રુસ્તમ મુવી જોઈ લીધું લાઈબ્રેરી માં બેઠા બેઠા.
ઓકે લેપટોપ આપી દીધું? બનાવા રિપેર કરવા કે મે તો હિન્દી મુમાં બીહાર એલે કોઈ વાર
લેપટોપમાં મારે અંદર મતલબ અ જે હોય ને લાઈક આપડ લેપટોપ ક્લોઝ ને ઉપ પણ કરીએ તો જે એલું ના હોય બીજાગરા.
હા.
એ-એ તૂટી ગયા છે, તો મતલબ ત્યાં કંઈક લોખંડ ના સળિયા જેવું મતલબ એવું જેમ કે આપડા દરવાજામાં એવું એના નાના હશે તો તો એ અંકલે મને ફોટો મોકલ્યો અને ભન કીધું આ તૂટી ગયું છે. આ કર કરવું આખું નવું નખાવું મે મારા પપ્પા ને મોકલ્યું મે કીધું આવું કીધું. તો મારા પપ્પા કેય અહ વીસ રૂપિયામાં વેલ્ડિંગ થઇ જશે. હું કરી આવીશ, તો પછી હમણાં મેં ફોન કર્યો મે કીધું આહ ચેન્જ કરીએ તો કેટલા સુધી તો ઈ કે પંદરસો, સોળસો તો થઈ જશે ચેન્જ કરવાના. તો મારા પપ્પા કે હું એક વખત જઈન જોઈ આવું. અને હું કરી દઈશ કારખાને લઈ જઈ મતલબ અમારા કારખાના ની બાજુ માં ફેબ્રિકેશન વાળો છે તો કે એના જોડે ઓલું કરાવી દઈશ વેલ્ડિંગ કરાવ દઈશ ને હું તારા લેપટોપ ની અંદર નો શેપ આપી દઈશ કે લોખંડો તો કામ માં ના આવે મે કીધૂ આ લોકો મારા લેપટૉપ ની
બગાડી લેપટોપ બગાડી મૂકશો તાર
મારી મમ્મી કહે છેએ તમારું કામ નથી જેનું છે કરવા દ તો એલો કોન્ફિડન્સ છેને કે ના લોખંડ નું કામ છે એટલે થઈ જશે
હમ કરે એમ આવું બ મતલબ બધું પહેલી વાર મતલબ પેલા તો જુગાડાો જઝપડા કરે કે આારી એમ પછી પછી જાયરી પછી કારીગર ને દેખાડ
હા યાર
કરું છે
એમને બાજુ વાળો મફત માં વેલ્ડિંગ કરી
એમાં થોડું વેલ્ડિગ માં વેલિંગ જત ગયું છે પતી ગય તારું
બટલે ફેપટપને બડીને એ નથી એની અંદર ને જે જેલું આવે ને એનું એનો સ્ક્રુ ઢીલો છે એટલે આખું બેલેન્સ હલી ગયું તું
હમ
મે તમને ફોટો મોકલી છે એટલે
હમ લાગ્યા હ એટલે બલુન ના લું એ સોલ્યુન અ સોલેસન ખબર નય શું કેવાય મતલબ પટલો વાયર ખબર તેનાથી થઈ જાય તો થઈ જાય
અરે હું તને ફોટો મોકલીશને એ તને આઈડિયા આવશે કે શું કેટું
ઓ તને કઈ નઈ જોવા પછી બીજું શું ક બીજું શું કરું
બસ એક કૌ દો છું ક તો હું તને ફરીથી કરું
હચછ સ્ટડી એટ લક કોઈ વાર લક એમ ઝોન માં એકલે જયા કરે ને લોક ને મ ત્યારે મતલબ જગ્યા મજા આવે ત્યારે મેં કોઈ વાર એવ મતલબ કોઈર સ્ટડી કર હો નેક પછી મનેઈ ફરક ની પડ એવું કર
હું તો લાયબ્રેરીમાં પણ એકદમ ખૂણામાં બેસું છું ને તો મતલબ કોઈ ના જોઈ ને બૂલ બે ત્રણ દિવસ થી હું લાયબ્રેરી જઉ છું ને ખાલી એક છોકરા જોરી જે છોકરા જોડ કીસ અ હોય હોય લાયબ્રેરી એના જોડે હું વાત કરું કારણ કે પેલા હું સવાર માં વહેલા સાત વાગે જતી હતી અને એ છોકરા આઈને જ ખોલે તો મારે એની જરૂર પડતી મે કોલ કરવો પડે એનું વેલુ મોડું થાય તો એ છોકરા જોડે બોલું અને બીજું એક મારી બાજુ માં બેસે એના જોડેી એ બને છે આખી લાયબ્રેરી માં કોઈના બી જોડે નહી કોઈને મારૂ નામ બી નહી ખબર હો
બરાબર
અને હવે તો મારી બાજુ માં જે બેસતો હતો ને છોકરો એના બદલે મારી બાજુ બ મારી બેન બે
હમ તે સું સ એ ન સ્ટડી કર એ
નહી મારી એ બેન નહી
બીજી બેહેન ઓકે ઓકે
એ આગળ ડોક્ટરમાં આગળ એમ ડી કરવું છે ને.
હમ્મ. ઓકે, બરાબર-બરાબર. હમ્મ.
પહેલા મને લાગતું તું એ પાસ નહીં થાય કારણ કે એ આખો દિવસ ટાઈમ પાસ કરતી